હલો કેમ છે દીદી મજામાં. હા હું તો એકદમ મજામાં છું તું કેમ છો?
હું ય મજામાં.
તે હું તો તને વાત કરું કે અમે હમણાં તો જુનાગઢ ગ્યા તા એટલી મજા આવી ને જુનાગઢ.
અરે જુના ગઢ તો એટલું સરસ સિટી છે ને વાત કરીએ તો ત્યાં ગિરનાર. છે અને ગિરનારની તળેટીમાં ભવનાથ એટલે ભવનાથ મંદિર તો એટલું સરસ શંકર ભગવાન નું મંદિર છે કે આપણને જઈએ ને તો ત્યાં મન આપણું એટલું પ્રફુલ્લિત થઈ જાય અને તળેટીમાં એવડા મોટા મોટા. આશ્રમો છે ને કે આશ્રમોમાં આપણને રઈ રેવાનું અને ત્યાં જમવાનું અને ત્યાંનું વાતાવરણ જ એટલું શુદ્ધ કે આપને અને પવિત્ર કે આપણને એટલી મજા આવે ને. અને જુનાગઢમાં ગિરનાર ચડીએ એટલે તો શું વાત અને અ ગિરનાર ચડતા ચડતા જે અલૌકિક દ્રશ્યો જોવા મળે આપણને એ તો આપણને એટલી મજા પડે ને એમાંય જો વહેલી સવારે આપણે ગયા હોય અને ઉગતો સૂર્ય આપણને દેખાય ઈ જોવાનો નજારો તો આપણે આપણે કોઈ ભાષામાં વર્ણવી જ ના શકીએ.
હ. એ વાત તો તમારી એકદમ સાચી હું તે ગિરનાર ગ્યોતો ને ત્યારે આ તમે જે સુૂરજ ઉગવાની જે વાત કરી ને એ જોયું તું ને એ જોઈને એટલી મજા આવી ને કે વાત જ ન પૂછો અને અમે તો સરૂ
તોય જોયો ને આથમ તોય જોયો અને આથમ તો સન જોવાની પણ બહુ મજા આવી અને અ જે ગિરનાર જે પર્વત ચડવાનો છે ને ઇ તો બહુ અ અલગ જ મજા છે એમ કયો ને તો હાલે ત્યા
માં નવ હજાર નવસો ને નવ્વાણું પગથિયા છે જે ચડવીને ભગવાન ના દર્શન કરવાના અને માતાજી ના દર્શન કરવાના ત્યાં તો બહુ મસ્ત દ દ્રશ્યો જોવા મળે કે અલગ અલગ અલગ. આજુબાજુ જ્યાં જુઓ ન્યા બધે ડુંગરા જ છે જ્યાં જુઓ ને ગ્રીનરી જ છે અને તમે આટલા બધું ઉપર ચડો ને તોય તમે થાકો જ નહી એટમોસફિયર જ એટલું મસ્ત હોય ને કે તમે વાત જ ન પૂછો તમે જ્ઇ આયવા ગિરનાર ગિરનાર તમે ચડી આયવા એકે વાર.
હા અરે હું તો બે વખત ગિરનાર ચડી આવી છું એક વખત અમે લોકો અંબાજી સુધી ગ્યા તા અને બીજી વખત અમે લોકો ગયા ને ત્યારે અમે લોકો દત્તાત્રેય સુધી ગ્યા તા અમે અર્લી મોર્નિંગ એટલે લગભગ અ કઉું ને તો પાંચક વાગે શરૂ કર્યું હતું ચડવાનું અને અમે ધીમે ધીમે ધીમે ધીમે ચડ્યા હતા પણ અમે એવું હતું કે ગ્રુપમાં ઘણા બધા હતા ને એટલે થોડી અમને વાર લાગતી તી કે બધા સાથે કોઈ ફાસ્ટ ચાલે કોઈ ધીમું ચાલે એટલે એવી રીતે ધીમે ધીમે અમે લોકો ચડ્યા તા અને પછી ઉપર ચડ્યા એટલે અમે લગભગ તોય તે અમે લોકો સાડા નવ થતા તો અંબાજી પહોંચી ગ્યા તા અને પછી ત્યાં થોડો નાસ્તો કર્યો થોડો રેસ્ટ લીધો અને પછી દત્તાત્રહી ગ્યા તા. તો દત્તાત્રેય તો એવું છે ને કે પેલા તમારે આમ સીડી ઉતરવાની પછી પાછી સીડી ચડવાની એટલે ઈ તો બહુ જ સરસ અહેસાસ છે એટલું સરસ અને ત્યાંના દ્રશ્યો તો એવા મનમોહક છે ને કે બહુ જ આવે અને અમે ગ્યા તા ને ત્યારે કેવું હતું ખબર છે કે શિયાળો હતો એટલે ઉપર સુધી વાદળાઓ અને તમારા હાથમાં વાદળા આવે અને ઈ રું જેવા પોચા પોચા વાદળા હાથમાં આવે અને એટલું ઠંડુ ઠંડુ લાગે ને તો અને ત્યાંના જે નજારો હોય કે ઉપર પર્વત અને વચ્ચે વાદળાઓ અને સાથે સાથે ગ્રીનરી ઈ દ્રશ્યો તો બહુ જ સરસ છે.
હમ તમારી દ્રશ્યો એય તો દ્રશ્યો તો ગીતનારના એક નંબર જ હોય. જોવાની બહુ મજા આવે અને અમે ગ્યા તા ને ત્યારે અમે ચોમાસા માં ગ્યા તા અને અમે છે ને સવાર મતલબ રાતના બે વાગ્યે અમે શરૂ કર્યુ તુ. ચડવાનું અને અમે ચડવાનું શરૂ કર્યું ને ત્યારે અમારી સિવાય કોઈ હ જ નહી કારણ કે અમે સવારના બે વાગે શરૂ કર્યું તું ચડવાનું અને સવારમાં મજા એટલી આવે ફૂલ ઠંડો પવાન આવે ઘેરાયેલા વાદળોનું એટમોસફિયર હતું અને આમ જોવો ને તો બીક ઈ બહ લાગે કારણ કે જે જંગલ વિસ્તાર કેવાય ત્યા તો અ શકે એટલે એની કાળજી ભૂલલોતા હાલવું જ હોઈય અને એકદમ અમે શાંતિથી ચાલતા ચાલતા ગયા ને ફૂલ મજા કરી અને સવાર ન સનરાઈઝ થાય ને એટલે ઉગ તો સુરત જોવાની પણ બહુ મજા આવી અને ત્યાં ગિરનાર ના ટ્રસ્ટ દ્વારા કે રોપ વે ની સુવિધા કરી છે કે કોઈ પણ એજડ વ્યક્તિ હોય કા તો જો ચડવું ન હોય તો રોપ વે ન ય કરીને તે ઉપર આવી શકે અને તેની ફી પણ નોર્મલ જ હોય કે જેથી બધા અફોર્ડેબલ કરી શકી અને ગિરનાર તો બહુ મજા આવે અને જે અંબાજીમાં નું મંદિર છે એ પણ બહુ મસ્ત છે જ્યાં બેઠવાની બહુ મજા આવે એ અંબાજી માતા ના મંદિર થી આખું જુનાગઢ ત્યાંથી દેખાય અને ઈ દ્રશ્ય તો અલગ જ છે ને જુનાગઢ માં દત્તાત્રય ભગવાન નું જે મંદિર ને ઈ તો એકદમ એક ડુંગરે થી બીજા ડુંગરે ડું છે તો એ બે ડુંગરા વચ્ચેનો જે જે સીડી બનાવી છે મતલબ જે દાદરા બનાવ છે એ તો આમ અલગ જ રીતે બનાવેલા છે કે ઘડીક વાર ઉપર જવાનું ઘડીક વાર નીચે જવાનું ઘડીર ઘર ઉપર જવાનું ઘડીર નીચે જવાનું એ અલગ જ રીતે બનાવેલું છે ને એઈ તો ત્યાં તો બહુ મજા આવે ને જે અમે જે ચોમાસાના વાતાવરણમાં ગયા તા તો ત્યાં અમારે ફૂલ વ વરસાદ નો માહોલ જ હતો વરસાદ નો માહોલ હતોું ને ધીમે ધીમા વરસા વરસાદ આવતો હતો અને એકદમ ઠંડો ઠંડો પવન આવતો હતો અને બહુ એ મજા આવી હતી પાછું એમાં એવું હતું કે અમે ગયા ને એના અમે તો પાછા આવી આવ્યા હતા પણ એના એક બે દ અ રહીને તં ખુબ વરસાદ પીડ્યો ખુબ વરસાદ પીડ્યો એટલે ત્યા મંદિર ના ટ્રસ્ટ દ્વારા જે ગિરનાર પર્વત હતો ને એને ચડવાની પરમિશન જ કેન્સલ કરી નાખી કારણ કે ત્યાં ખુબ વરસાદ આવ્યોને એટલે બધી સીરી માંથી જે દાદરા હતા ને ત્યાથી ફૂલ વર વરસાદ નું પાણી વહી જાય અને જેનો સોર્સ અને સ્પીડ એટલી બધી વધારે હતી ને કે કોઈ પણ માણસ ચડે ને તો ડાયરેક્ટ નીચે જ પડી જાય એટલે આવા બધા કિસ્સાઓં થાય છે.. સાંભળેલું છે કે ચડતા ચડતા બે માણસો જતા હતા ને તો ફૂલ આવી રીતે વરસાદ ની લીધે પાણી નો વેવ આવતો હોય ને તો તે નીચે પડી ગયા એટલે આવા કિસ્સાઓ થાય એટલે તે પછી જ્યાનું ટ્રસ્ટ હોય ને એ લોકો નાશ પાડે કે તમારે. આવા જે ચોમાસા ના ઋતુ હોય ને જયારે બહુ વધારે વ. વરસાદ ન એલર્ટ હોય ને ત્યારે તો તે બંધ જ કરી નાખવામાં આવે પણ આમ જોવો ને તો ગિરનાર ચડવાની બધા મોસમમાં મજા જ આવે જો ચોમાસાઓ છે તો તેમાં ફૂલ ઠંડક વાળું. વરસાદ વાળો માહોલ હોય તો મજા આવે અને પછી શિયાળો તો... વાત જાવ તો શિયાળામાં ત જ્યાં જ ગ્રીનરીને ફૂલ જો મજા જ આવે અને ઉનાળામાં જો ગયા હોય ને તો બપોર ના સમયે ફૂલ આપણને ગરમી થાય અને સવારને... સમયમાં રાત્રે ચડવાનું શરૂ કર્યું હોય તો ફૂલ મજા જ આવે. અને હું હમણાં મારા ભાઈબન જારે ગયો હતો ને તય્યારે ભગવાન ની પ્રાણ પ્રતિષ્ઠા દિવસની એકસો સોમી વર્ષ હતું તેથી આખું... જુનાગઢ સરગાર્યું તું બધા ડુંગરો માં લાાઈટો ગોઠવી હતી. અને બાકા ગિરનાર નો જે રસ્તો હોય ને એ ખસણગાર્યો હતો અને મહાન બે ચાર સંતો આવ્યા હતા મહંતો આવ્યા હતા મહાદેવ ની ખુબ પૂજા કરી અને. ત્યાં તો સાત દિવસ નું અખંડ રુદિવીનો કાર્ય્રમ. ગોઠવેલો હતો કે ચોવીસે કલાક મહાદેવ ના શ્લોકો શવ જોઈ પૂજા શરૂ જોઈ ચોવીસ કલાક મહાદેવ ની પૂજા કરવાની ફૂલ મજા આવી. તમે ગયા ક્યારે આવા સમયે કે જયારે ભગવાન ની પૂજા હાલતી
હા અમે પણ ગયા છીએ અને. તમને તો બહુ સરસ લાવો મળી ગયો શું વાત છે કે આવું સરસ જયારે પ્રાગટ્ય દિવસ ભગવાન નો હોય અને ત્યારે જઈએ ત્યારે જે માહોલ હોય અને જે આ તું કેહે છે કે મ ત્રોચાર થતા ત એ જારે જે ઓરા ઉત્પન્ન થાય અરે એની તો વાત જ અલગ છે અમે છે ને શિવરાત્રી ઉપર ગયેલા છીએ શિવરાત્રી ઉપર તો ત્યાં તો કઈ માહોલ જ અલગ અને બધા એવું કહી છે કે શિવરાત. માં જારે અ બધા આ સંતો મહંતો નું એક મેળામાં જ એક લોકો નું અ સરઘસ નીકળે છે અને એમાં બધા છે ને જંગલોમાં રહેતા હોય ને એ બાવા સાધુઓ પણ આવતા. હોય છે અને એ બધા ત્યાં ભવનાથ નું મંદિર છે ને ત્યાં એક મૃગી કુંડ છે. એટલે પાણી ભરેલું. તળાવ જેવું એટલે કુંડ બનાવેલું છે ઈ પહેલે થી કુદરતી જ છે તો ઈ કુંડ માં બધા જ આ સંતો મહંતોને સાધુ. સંતો નાઈ અને આ બધા નાઈ ને એમાં એક મહાદેવજી હોય ઈ મહાદેવજી અંદર જાય ખરી પણ બહાર આવે નહી પણ એના દર્શન તો અત્યાર સુધી મને નથી લાગતું કે કોઈને થયા હોય પણ કેય છે ખરી બધા. કે આ જે સરઘસ નીકળે છે બધા સંતો મહંતોનું સાધુ ન એમાં મહાદેવજી પણ હોય છે અને ઈ ઈ ત્યારે જે વાતાવરણ હોય છે ને ઈ તો કઈક અલગ જ હોય છે કે ઈ ગિરનાર દરવાજા. કેવાય કે ગિરનાર દરવાજા થી શરૂ થાય અને નરસિંહ મહેતા ના ચોરા થી લઈ અને આગળ દામોદર કુંડ દામોદર કુંડ થી આગળ જઈએ એટલે વાઘેશ્વરી માતા નું મંદિર અને સોનાપુરી અને સોનાપુરી થી આગળ જઈએ. એટલે પછી ગિરનાર આવે અને આમ તો હું તને કહ ને તો જુનાગઢ એટલું અલૌકિક છે ને કે ત્યાં બધા જ સ્થળોની પોતાની મહિમા છે એટલે અને હું તને વાત કરું ને તો ત્યાં ગિરનાર પાસે જ સોના. સોનાપુરી એટલે શમશાન ત્યાં ઈ શમશાન એટલું જોવાલાયક છે ને ત્યાં શમશાન ની અંદર માણસો અ જોવા માટે આવે છે ભલે આપડે વિધિ કરવા તો બધા જતા જ હોય પણ શમશાન જોવા માટે આવે છે ને ત્યાં એક. સાંઈ બાબાનું મંદિર છે ત્યાં દર ગુરુવારે એટલી ભીડ હોય છે કે એ જોમ કે ત્યાં માણસો એ જોવા માટે પણ આવે છે તો આવું આવું. છે સરસગઢ અને આ તો મેં તને ખાલી જુનાગઢ ના ગિરનાર ની જ વાત કરી પણ જયારે કોઈ બીજી વાર આપણને વાત કરવાનો મોકો મળશે ને તો આપણે જુનાગઢ ના બધા સ્થળો વિશે વાતો કરશું તો એ તને હું તને બહુ બધા સ્થળો વિશે કહીશ કારણ કે જુનાગઢ. તો હું ખુબ ફરી છું અને મને આવું છે ને અ કહીએ ને તો ઐતિહાસિક સ્થળ બહુ જ ગમે સારું બેટા સારું પછી વાતો કરશું આવજે.
આ જુઓ ભાઈ.